હો
હેલો
હેલો મારો અવાજ બસ મજામાં તમે કેમ છો?
અમે પણ મજામાં શું કરતા હતા
કાય ની જોન બસ બેઠી હતી તમે શું કરતા હતા
સેમ બેઠે હતી
અચ્છા અચ્છા સારું સારું જમી લીધું
હા ક્યાર નુ તમે
હા અમે બી ક્યારનું જમી લીધું
સરસ
તમે શું જમ્યું આજે
ખિચડી તમે
અમે તો આજે મંચુરિયન રાઈસ મંચુરિયન નુડલ્સ ને પાઉભાજી
ઓહ વાવ તમારે ત્યાં તો જમવાનું તો બહુ જ મસ્ત હતુ મને કીધો તો હું એ આવી
અચ્છા અચ્છા આજે શું થોડું પાર્ટી જેવું હતું એટલા માટે
અચ્છા બરાબર
હા બ તમારી જોડે એક વિષય ઉપર વાત કરવી હતી મારે
હા કરો ને.
હા તો તમે હમણા શું ભણતર તમારી ચાલુ છે.
હું એકચુલમાં એફ વાય બી એમાં છું ઇન ઇંગ્લિ
ઓ સારું સારું તો ઈજ એક વિષય હતો સારો કે હવે આજકાલ લોકો આર્ટસને કેટલું આમ નીચું સમજી લે છે
હા એ તો તમારી વાત સો ટકા હવે ક્યાંક બી જઈને આપડે એમ કને કે કોઈ પૂછે ને આપણેે એનો ઉત્તર દેતા આપડે એમ કઈ ને કે ભાઈ મેં આર્ટસ લીધું છે હું આ કરું છું એને એમ થાય ઓ આર્ટસ એટલે આર્ટ્સ એટલે નીચી જાતી એ લોકો સમજે છે જેમ કે આર્ટસ તો કઈ છે જ નહી
હા એ તો તમારી વાત સાચી છે કે આર્ટસ ને લોકો નીચુ બોહ જ બતાવે છે બધાને એવું છે કે કોમર્સ કે સાયન્સ એટલે ઈજ ઉચ્ચ માત્ર ત્ર મની ભણ ભણતર કવાય બાકી જો આર્ટસ લીધું તો ઈ કેમ કે વ નબડા હશે આ આ વિદ્યાર્થી નબળો હશે એટલા માટે આર્ટસ લીધું હશે એવું ગણી લે છે પણ આર્ટસમાં બી ઘણી બધી એવી લાઈનો છે કે જેનાથી આગળ વધી શકે કાંઈ છે
હ એજ ને હવે તો અ હું તમને મારો જે કિસ્સો કઉ તો અહિયાં મારા ઘરના બાજુમાં એક આંટી છે એમને મને પૂછ્યું કે ભાઈ આગળ બેટા શું કરવું છે તો મેં તો જવાબ દેતા કહ્યું કે મારે જે આર્ટસ લેવું છે ને ઇંગ્લિશ માં બી એ એમ એ કે માસ્ટર્સ એવું કઈ કરવું છે તો ઈ કે આર્ટસ લઈશ તું, હુ તો હા આર્ટસ મારે ટીચર બનવું છે કે આર્ટસ નો લેવાય સાયન્સ લેવાય તો મેં એને પૂછ્યું કે કેમ કેમ સાયન્સ લેવાતું કે સાયન્સ એટલે એ હોશિયાર માણસો એટલે તુ હુશિયાર છે તો આર્ટ્સ કેમ લે છે તો મેં તો કીધું કે ભઈ એવું નથી કે ભઈ આર્ટસ લોકો હોય ઈ ઠોઠ જ હોય.
હા એ તો તમારી વાત સાચી છે કે હવેના લોકોમાં મગજમાં એવું જ છે કે સાયન્સ લે તો ઈ એકદમ હોશિયાર હોય ને તો જ સાયન્સ લે પણ એવું તો ના હોય ને હવે જે લોકોની જે ઈચ્છા હોય ઈ પ્રમાણે એ લોકો લેતા હોય છે જેમ કે કોઈને ડોક્ટરની લાઈન માં કે જવું હોય તો એ સાયન્સ લે તો સારું બાકી જે કોમર્સ હોય તો એમ કેશે કે નહી આ થોડું હોશિયાર હશે ને ન જે જો આર્ટસ નું નામ આવ્યું તો તો સાવ એમ કહી દેશે આ તો નબળો હશે ભણવામાં નહીયાં ફાવતું હોય એટલા માટે આર્ટસ લીધું. એવું તો ના હોય ને આર્ટસમાં તો થિયરી સબ્જેક્ટ ઘણું બધું વાંચવું લાંબુ લાંબુ વાંચવું પડે છે અને કોમર્સ ને સાયન્સમાં તો ઘણું બધું સમ કે દાખલાઓ કે એવું બધું આવે છે.
હા એ તો તમારી વાત સાચી. ને ક્યારેક તો પોતનો પરિવાર ભી આપડા ખિલાફ થઈ જાય કે ભઈ તે આર્ટસ લીધું હોય તો ના એ તો નહી જ ચાલે તને સાયન્સ જ લેવાનું છે તને આજ કરવાનું છે તને એવું જ કરવાનું છે.
હા એ તો તમારી વાત સાચી છે. પરિવાર વાળા ઓ પરી પરિવાર વાળાઓને પોતના બાળક માથ છોડવું જોઈએ કે જે એને જેનામાં રસ હોય ને એજ કરવા દેવું જોઈએ નહીં કે એ લોકોને જો જોરે મોરે સાયન્સ કે કોમર્સ રખાવશે અને અને તે લોકોને રસ નહીં હોય બાળકોને તો તે લોકો ભણી બી નહીં શકે અને કાંઈક કરી બી નહી શકે. એના કરતા તો જેને જેમાં એને રસ હોય તો ઈ જે ભણે ઈ સારું કેહેવાય એના અને ઈજ ફિલ્ડમાં એ લોકો આગળ વધી શક કે તો એના માટે ખુબ સરસ છે. ને આર્ટસ માં બી એવી ઘણી બધી ફિલ્ડો છે ને જે લાઈનોમાં આગળ વધી શકી છી.
હા એ તો તમારી વાત સાચી. ને ક્યારેક બાળક પોતના પરિવાર ના કેવા પર એ ઓલું લે કે સાયન્સ લે તો ક્યારેક તો એ ફેલ થઈ જાય તો એ સુસાઈડ પણ કરી નાખે છે.
હા એ તો તમારી વાત સાચી છે કે ક્યારેક એ બાળક પ્રેશરમાં આવી જાય છે પરિવાર ના કે સાયન્સ લેવાના તો એ સાયન્સ લઈ બી લે છે પરિવારના કહેવાથી. પછી જોઈને ફાવતું નથી અને કે એ તમે કીધું કે જેમ નપાસ થાય છે. તો ઈ હે ને તે ઘણા બધા ખોટા વિચારો માં મગ કછમાં લે છે તેથી એને આપઘાત કરવાનો ભી વિચાર આવી ર જાય છે. તો તે આપઘાત બી કરી શકે છે એવી બી શક્યતા હોય છે. તેથી અ આપને બાળક ઉપર પ્રેશર ના રાખવું જોઈએ અને જેમાં એને રસ ધરાવ તો હોય એવું એને ભણવા દેવું જોઈએ તો તેથી તે ખુબ આગળ વધી શકે ભણી ગણીને.
હા એત તમારી વાત સાચી અને ક્યારેક તો કેવું થાય બાળક પોતાના પરિવારના અથવા માતા પિતાના પ્રેેશર માં આવીને સાયન્સ એ કોમર્સ લે નેગર એમાં એને ના જવું હોય ને છતાં એ લે તો ક્યારેક તો એ ફેલ પણ થાય એના કરતા તો એને જે મજા આવે એ લેવા આપો ને.
હા એ તો તમારી વાત સાચી છે અને નપાસ બી થાય અને જોડે જોડે સાયન્સની ને એની તો કેટલી બધું એનું ભણતર કેટલું બધું મોંઘું હોય છે અને તે રૂપિયા બી વેસ્ટ જાય છે. એના કરતા જેમાં એને રસ ધરાવતો હોય તો એ જ ભણવા આપે તો એ એના બાળક માટે બી સારું રે અને માતા પિતા માતે બી સારું રે. અને હવે ત મને એવું જણાવશો કે તમારા આર્ટસની ફિલ્ડમાં કઈ કઈ લાઈનોમાં આગળ વધી શકાય છે કેવી કેવી લાઈનો આવે છે એમાં?
એમ આપડે જોવા જાએ એ તો એક ટીચરની લાઈનમાં આપણે આગળ વધી શકી. કેમ કે હું એનું કરું છું કે આગળ જતાં ફ્ ચરમાં આપે જોઈ શકીએ કે ટીચરની એમ તો માંગ વધારે જ હશે.
હા એ તો તમારી વાત સાચી છે બાકી જો ખાલી બી એ એની જેમ તમે કીધું એ કરતા હોય તો સાથે પી એચ ડી બી કરી શકી છી તો કેટલું સારું કેવાય પી એચ ડી એ વિષયમાં આપણે કરી લઈ તો ખુબ આગળ વધી શકીએ છી. અને થ્રુ આ આર્ટસના થ્રુ તો લોકો જ ઘણા બધા જી પી એસ સી, યુ પી એસ ની બી તૈયારી કરે છે અને કહે છે કે આર્ટસ થ્રુ આપે એ તૈયારી કરી તો આપને સરળ પરે પડે છે.
હા. એ તો તમારી વાત સાચી કેમ કે આર્ટસ વગર તો કાઈ છે નહી આપડે એમ કહી શકીએ. કેમ કે આર્ટસ લેશો તમે ને ટીચર બનશો તો જ તમે કોઈને શીખવાડી શકો ને તો જ આગળ દેશ વધ કોઈ ટીચર જ નહી હોય ભણાવવા માટે ને કોઈ શીખાડા માટે પણ નહી હોય તો ભણશે કેમ દેશ? બાળકો કેમ ભણશે?
હા. એ તો તમારી વાત સાચી છે કે જો એક શિક્ષક જ નહી હોય તો આનું કોઈ ભવિષ્ય નથી બાળકનું. બાળક ભણશે જ કેમ? અને આ દેશ આગળ જ કેમ વધશે? એક શિક્ષક છે ઈ ખુબ જ જરૂરી છે આપણા જીવન માટે આપે કઈ છેકે ગુરુ આપણા જીવનના ખૂબ જ એક મુખ્ય વ્યક્તિ કહેવાય છે. તો તેનું આપને હોવું જોઈએ ટીચર્સનું સન્માન ભી કરવું જોઈએ આપને
હા. એ તો તમારી વાત સાચી પણ ક્યારેક તો શિક્ષક સારા પણ હોવા જોઈએ કેમ કે કે હું મારી કોલેજની જ વાત કરુ તો એ આવે કંઈક બોલીને ચાલ્યા, જાય ક્યાંક લખાવીને ચાલે જાય, શું કરે છે. ક્યાં પોચ્યા? કેમ કરે છે, કંઈ જ ખબર ના હોય અમને
હા. એ તો તમારી વાત સાચી છે કે શિ ક્ષકોને ભી પોતાનું જોવુ જોઈએ, કે બાળક સાથે કેમ વ્યવહાર કરવો એ આવડવું જોઈએ. પ્રેમભાવથી શિક્ષક રહેેશે, તો બાળક બી એને એટલી જ સમ સન્માન આપશે અને તેનાથી પ્રેમ ભાવથી રહેશે તોએ સારો એવો બોન્ડ બનશે ટીચર અને જે સ્ટુડન્ટ આપે કઈ કે તો એના વચ્ચે સારું રહેશે તો ટીચરને બી જોવું જોઈએ કે બાળકને કેવી રીતે ભણવામાં મજા આવે છે, કેવી રીતે ભણાવું? એને આવડવું જોઈએ.
હા, અને અગર એ ટીચર સારી રીતે ભણાવશે ને સારી રીતે વ્યવહાર કરશે તોઅ સ્ટુડન્ટ સાથે એક તો એ સાઇડ થી જોવા જઈએ તો એના માટે પણ સારુ છે, અને વિદ્યાર્થી માટે પણ સારું છે. કેમ કે વિદ્યાર્થીઓને ભણવામાં રસ જાગશે અને ભણવાની એને મજા આવશે અને શિક્ષકને ભણાવવામાં મજા આવશે કેમ કે કોઈ એક સાઇડથી જ સારું ના કરાવીકા એક સાઇડથી જ રિસ્પોન્સ ના આવે તો આપને પણ મજા ના આવે
હા શિક્ષકને નવી નવી પ્રવૃતિઓ સાથે થે ભણાવે બાળકને તો બાળકને ભણવાનો વધારે રસ આવશે અને નવી નવી પ્રવૃતિઓ સાથે તે ભણશે તો એને જલ્દીથી જલ્દી ભણવાનુ મગજમાં ઉતરશે અને એને જલ્દીથી જલ્દી યાદ બી રહેેતું આવશે તો શિક્ષકને એવી એ નવી નવી પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ બાળસ્ક થી
હા એજને! કેમ કે આપણે જોઈ, શકીએ કે આપડું બાળપણ હતુ ત્યારે આપણે સારા ટીચર મળી જાય તો આપને એના ભેગી મજા આવે આપને મજા આવે એ પૂછી શકી મજા આવે એમ કરી શકી ક્યારેક ભણવાનું મન ના હોય તો આપડે ના પણ કઈ શકી. કે ના મેમ આજે નથી ભણવું તો એ માની પણ જાતા પણ આજકાલના ટીચર્સ, ઓ તો કાઈ કઈ જ ન શકાય એ શું કરે છે, કેમ કરે છે, કેમ કરાવે છે. એ જાતને કરવું પડે આપે આપડા રીતે તો કાઈ કરી જ નથી શકતા
હા, ક્યારેક તો શિક્ષક ને કોઈ ઉપર ગુસ્સો આવ્યો હોય, તો તે બાળક ઉપર ગુસ્સોમાની કાલે છે બાળક ને મારે છે, એ બધું ખોટું કેવાય છે. કેમ કે આપને બાળક સાથે જો પ્રેમ ભાવથી રેસુ, તો બાળક આપને સન્માન આવશે આપશે, અને આપને બી બાળકને બી જોવું ખબર હોવી જોઈએ કે પોતાના શિક્ષકની કે ટલું સન્માન આપવું જોઈએ કેમ કે તે આપડા ગુરુ છે આપે કઈ છી, ગુરુ બ્રહ્મા ગુર વિષ્ણુ ગુર દેવો મહેેશ્વર
ગુરર સાક્ષાત્ પરમ બ્રહ્મા તસમય શ્રી ગુર દેવ નમ
હા આ શ્લોક આપે ખુબ પેહલે થી ભણતા આવ્યા છીએ, અને શિક ખતા આવ્યા છી, તો આપને બી આપણા ગુરુને ખુબ સન્માન દેવું જોઈએ.
હા, એ તો તમારી વાત સાચી.
હા મને તમારા જોડે, આ જે આર્ટસ નો વિષય હતો એ મને જાણીને ખુબ જ મજા આવી ન તમાર જોડે વાત કરીન ખુબ મજા આવી
હા
હા ઠીક ચલો પછી વાત કરુ તમાર જોડે
હા. સુ સમમૃ છે, પૂરા શ્લોક નથી આવડતા